હેલો અવાજ આવે છે.
હા આવે છે.
હા. શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ હમ આ બસ જુઓ ખરીદી કરી. ને આવ્યા આજ તો સવારથી ખરીદી કરવા નીકળી પડ્યા હતા. દીકરી અમે બંને જણા ખરીદી સ સવારે કરવા જઈએ ને તો માર્કેટમાં ઓ ઓછી ગરદી હોય. આ બધું ઓનલાઈન નું શરૂ થયું પણ એક આખું ક્રાઉડ છે આપણા જેવું કે એમ ઈચ્છે છે કે અમે માર્કેટમાં જઈએ અને વસ્તુઓ જોઈએ અને લઈએ અને મધ્યમ વર્ગ ના લોકો વધુ લે છે અને એટલા માટે જ માર્કેટમાં સાંજ પડતા તો ખુબ ગરદી થઈ જાય છે. આજે મારે થોડું કાપડ લેવું તું અને થોડા ખોટા ઓર્નામેન્ટ્સ લેવા ત અને બધું જોવા માટે અમે રૂબરૂ માર્કેટમાં ગયા અને મારી ડોટરને મેં થોડું કાપડ અપાવ્યું કાપડ હાથમાં લઈએ ડિઝઇન જોઈએ તો વધારે ખબર પડે અને એની જે એનો જે આનંદ આવે બધી વસ્તુઓ જોતા જઈએ કે માર્કેટમાં શું નવું આવ્યું છે કેટલી એ વસ્તુઓ નવી આવી છે જે આપણને ઘરમાં વસાવવી ગમે તો એ પણ મેં જોયું નવા વાસણ જોયા. અને એક તો મેં સરસ મજાનું વાસણ ખરીદ્યું ઊંડી કઢાઈ અને ઉપર કાચ નું કાણા વાળું ઢાંકણું એટલે મારે એમાં હાંડવો મુઠિયા બધું કરી શકાય. અને એટલો બધો આનંદ આવ્યો છે ખરીદી કરવાનો કારણ કે બધું રૂબરૂ જોવા મળે છે દરેક વસ્તુની ગુણવત્તાની આપણને ખબર પડે છે કે નહી અને ભાવ પણ કરી શકીએ છીએ બાર્ગેનિંગ કરવું એ તો મારો શોખ છે એટલે વેપારી સાથે વસ્તુ લઈ, જોઈ અને બાર્ગેનિંગ કરી અને મને લાગે કે આટલા રૂપિયા આ વસ્તુ માટે બરાબર છે તો હું એને એ કહું અને પછી જ હું લઉ અને એનો ને ખૂબ જ સંતોષ મળે છે. અને બધું જોવું ને પછી ઘરે આવું તો થાક લાગ્યો હોય પણ મનમાં જે આનંદ થતો હોય અને ફર્યા નો આનંદ થતો હોય જાણે એક સફર મેં કરી હોય એવું મને લાગે. જાણે હું ફરવા ગઈ હોઉં એવું મને લાગે એટલે રૂબરૂ ખરીદીનો તો આનંદ જ અધૂ અનેરો છે શું કહો છો?
ના બરાબર છે ઈ બાને ઘરેથી થોડી વાર બહાર નીકળાય માઈન્ડ ફ્રેશ થાય અને આપણને ગમે. ખરે દીખ. કરવાની તો વાત જ અલગ છે ઘરે બેસીને જે ખરીદી કરીએ એને કરતા માર્કેટમાં જઈને આપણે ખરીદી કરીએ તો બે ચાર વસ્તુ પણને નવી પણ જોવા મળે અને આપડે માર્કેટમાં વસ્તુ લેવા કંઈક ગયા હોય અને બીજી ચાર સારી વસ્તુ જોઈએ તો એ પણ આપડે ઘર માટે લઈને આવીએ છીએ અને એ જે આપડે વસ્તુ ખરીદી કરીએ છીએ એ આપડે આપ પડી નજર સામે અને હાથેથી સ્પર્શ કરીને જોઈ શકીએ છીએ એનું તમે કહો છે એમ ક્વલિટીને એ કેવું છે એ જોવું હોય તો આ હાથમાં વસ્તુ લઈએ તો જ આપણને ખ્યાલ આવે છે કે કેવું છે વસ્તુ એમ તો એના ઉપરથી આપડે એના ભાવ નક્કી કરી શકીએ છ છે કે ના આ થોડું આનો ભાવ વધારે છે તો આનો ભાવ આટલો હોવો જો તો થોડું બાર્ગેનિંગ પણ કરી શકીએ છીએ અને આવી રીતે તો કરિયાણામાં પણ એવું થાય છે કે તમે ઘરવખરી કઈ લેવા જાવ બાર મહિનાના જ્યારે તમારે અનાજ છે કે મસાલાને એવું લેવું હોય તો એ તો આપડે દુકાને જઈને લઈએ તો જ આપણને સારું પડે છે કેમ કે મરચાં છે કે તમારે બાર મહિનાના અનાજ છે એ તમે રૂબરૂ નઈ જાઓ અને એની ક્વોલિટી જુઓ પછી જ તમને એ ખબર પડે કે વસ્તુ કેવી છે અને તમે દુકાનવાળાની સામે જ તો તમે થોડો ભાવ કરી શકો છો બાકી ડાયરેક તમે ખરીદી કરી લો કે તમે ઓનલાઈન થોડી વસ્તુ મગ ગાયેલો પાંચ કિલો દસ કિલો તો એમાં તો એનો જે ભાવ છે એ તો ફિક્સ જ રહેવાનો છે તો માર્કેટમાં જઈને ખરીદી કરવાનું કંઈક આ આનંદ જ અલગ હોય છે.
હા સાચી વાત છે અને એમાં પણ એક સુવિધા વધી છે જોકે મોલ્સ બન્યા છે મોલની સુવિધા એ છે કે એ લોકો થોડું ડિસ્કાઉન્ટ આપ આપે છે બજાર કરતા જેમકે તમે કરિયાણાની વાત કરી તો મને કરિયાણું ખરીદવા માટે હંમેશા મોલ્સ ગમે છે કારણ કે ત્યાં બધી જ ક્વોલિટીની વસ્તુ છે અને બધી જ બ્રાન્ડ નું કરિયાણું મળે છે જેમ કે મારે બાસમતી ચોખા ખરીદવા હોય તો એની પાંચ બ્રાન્ડ મને મળશે અને એમાંથી મને જે પ્રકારના ચોખા પસંદ છે, એ પ્રકારના ચોખા હું લઈ શકું છું અને મારે જે મ સાલાઓ જોઈએ છે, એ બધા જ ત્યાં છે, દરેક ગરમ મસાલો ત્યાં છે, અને દરેક બ્રાન્ડનો છે, એવી જ રીતે તેલ, ઘી, ગોળ, ખાંડ, શાકભાજી એ બધ ધા જ માટે જો રૂબરૂ અને સારી ખરીદી કરવી હોય તો મોલવાળા તમને થોડું ડિસ્કાઉન્ટ પણ આપે છે, અને વસ્તુઓ પણ સારી આપે છે, અને એ લોકો પાસે ઓફર્સ પણ ઘણી બધી હોય છે. એટલે આ મોલ પ્રથા મને થોડી વધુ ગમે છે, કે તમને એક તો એસી હોલમાં તમને ફરવા મળે તમને ઘણી બધી રેન્જમાં વસ્તુઓ જોવા મળે અને બીજું કે કોઈ ગળદી કે રોકટોક કે એવું નહી હા તમે બાર્ગેન ના કરી શકો પણ એની સામે તમને એ લોકો સારી એવી ઓફર્સ આપે છે, જેમ કે હમણાં હું એક મોલમાં ગઈ હતી તો મેં બે હજારની કરિયાણું ખરીદ્યું, બે હજારમાં મારે પૂરતું જે મહિનાનું જોઈએ એટલું આવી ગ્યું તુ, બે જણ માટેનું પણ પછી એ લોકો એ મને કીધું જયારે હું બિલિંગ કરાવવા ગઈ ત્યારે કે જો તમે અઢી હજારનું ખરીદશો ને તો તમને અમુક વસ્તુઓ સાવ નજીવા ભાવે મળશે જેમ કે ખાંડ નવ રૂપિયે કિલો મળશે. અથવા તો ચોખામાં દાવત ચોખા તમને પચીસ રૂપિયા મળી જશે એ પ્રકારનું એમણે મને ઓફર કરી અને મને સારું લાગ્યું એટલે બીજી મારે જે થોડી વસ્તુઓ જોઈતી હતી જે કે જે બગ બગડે નય જેમકે મેં પાપડ લીધા, મેં સ્નેક્સ લીધા, એ બધું લીધું થોડા શરબત લીધા, અને પછી પેલી વસ્તુઓ મને જયારે એ લોકોએ અમુક ટકા ઓછા ભાવમાં આપી ને ત્યારે મને બહુ મજા આવી ગઈ આપણને એમ થાય કે ચલો આપણે બચત કરી અને છતાં સારામાં સારી વસ્તુ આપડે ઘરે લઈ આવ્યા, શું કહો છો?
હા બરાબર છે, મોલમાં જાય ત્યારે મોલમાં તો શું છે એ લોકો દરેક વસ્તુમાં ઓફર પ્રાઇઝ રાખે છે, બ્રાન્ડેડ વસ્તુ હોય કે લોકલ વસ્તુ હોય એ લોકો દરેકમાં ઓફર રાખે છે, અને ત્યાં આગળ આપણને એક જ જગ્યાએ બહુ બધી વેરાયટીઝ જોવા મળી જાય છે. તો એમાંથી આપણે ચોઈસ કરી શકીએ છીએ, કે આપણે શું વસ્તુ લેવી છે. અને તમે કીધું એમ કે મોટું બિલ બને તમારું તો એના ઉપરેય એ લોકો તમને ડિસ્કાઉન્ટ આપે છે, ઓલરેડી એની જે વસ્તુ શું છે એમાં તો એ લોકોએ થોડું ઘણું ડિસ્કાઉન્ટ કે ઓફર પ્રાઇસ તો આપેલી જ છે, પણ જો તમારું બિલ વધારે થાય તો એમાં પણ ઈ તમને ડિસ્કાઉન્ટ કરી આપે છે. તો એનું આનંદ કંઈક અલગ જ છે કે આપણે જે ખાંડ તમે જે કીધું
હા સાવ સાચ સાચી વાત છે. અને, ખરીદી નો શોખ તો છે ને આપડી ભારતીય ગૃહિણીઓને સૌથી વધારે છે. એનું કારણ છે કે આપણે, બાર જોબ કરવા મોટા ભાગની ગૃહણીઓ નથી જતી. એટલે બહાર નીકળવાનું એક કારણ ઘરના રૂટીનમાંથી બાર નીકળવાનું એક કારણ જોઈતું હોય, તો એ શોપિંગ છે. એ તમે માર્કેટમાં નીકળ્યા છો, પછી ભલે ને બેજ વસ્તુ ખરીદો. પણ માર્કેટમાં નીકળ્યા એટલે પાણીપુરીવાળો મળે. ચલો એક એક ડિશ પાણીપુરી ખાઈ લઈએ. પછી આગળ જતા, રીમઝીમ સોડા, જુદી જુદી જાતની સોડાઓ આવે, સોડાઓ પીએ. અને બેનપણી સાથે વાતો કરતા કરતા ગાર્ડનમાં બેસીએ અને બે વસ્તુ ખરીદીને ઘરે આવીએ. એમ કેવાય કે અમે તો માર્કેટમાં ગ્યા તા. એ જે આનંદ આવે છે ને, બહારની ખરીદી કરવા જવાનો, એ આનંદ જ અનેરો છે. અને કદાચ ડિજિટલ માર્કેટિંગ કે ડિજિટલ ખરીદીમાં જે પડતા હોય છે ને, એ લોકોને આ આનંદ કદી પણ નથી મળવાનો. અને આપણા બાળકોને, મારા બાળકોને તો હું શીખવું છું, કે શોપિંગ કરવા બહાર જાવ ને, તો તમને ઘણું બધું જાણવા મળે. જે તમને એ લોકો ઓનલાઈન બતાવે છે, કે ભાઈ, આ આવું કાપડ છે. પણ દુકાન વાળો એમ કેસે કે આ પ્યોર સિલ્ક છે. તો તમે અડો, તો જ તમને ખબર પડે. કે અરે હા આ તો પ્યોર સિલ્ક છે, આને પ્યોર સિલ્ક કહેવાય. અને, એ રીતે તમે પણ ડેવલપ થાવ છો. એટલે ખરીદી એ આપણી જીવનશૈલીનો એક ભાગ છે. અને જ્યારે તમે પોતે ખરીદી કરવા જાઓ ને, ત્યારે તમારા શરીરમાં અને તમારા મગજમાં જે કોષો ખુલે છે, જે આનંદની લાગણી મળે છે, જે ઓક્સિજન મળે છે ને, એ અનેરો હોય છે. હું તો ગૃહિણી તરીકે પહેલી પસંદગી માર્કેટમાં જઈને ખરીદી કરવાને આપુ. પૂ છું. ટાઈમ નથી મળતો, એ વાત રોંગ છે. ટાઈમ કાઢવાનો જ હોય, અને આ આનંદ લેવાનો આપણો જન્મસિદ્ધ અધિકાર છે. શું કહો છો, આવડા મોટા ભાષણ માટે?
ના ના બરાબર છે કેમ કે ઈ ગૃહિણી બહાર નીકળે, તો જ ઘર બહાર નીકળી શકે છે, પોતાની વસ્તુ લેવા માટે. નહીં તો આખો દિવસ એને કામ ચાલુ જ રહે છે. પણ એઈ જો અને શોપિંગ તમે ઓનલાઈન કરો તોય સમય તો તમારો જવાનો જ છે. કે ઓનલાઈનમાં એ તમારે ચોઈસ માટે તો ટાઈમ દેવો જ પડે ને? તો એના કરતાં તમે ડાયરેક બહાર માર્કેટમાં જાઓ, તો તમને ગમતી વસ્તુ ય આવશે, અને બે જગ્યાએ તમે ફરીને એનો ભાવનો પણ તમે એસ્ટિમેટ કઢાવી લેશો અને તમારી ગમતી ની વસ્તુ આવશે અને સાથે સાથે આપણા ઘરના ઇન્ટીરિયર માટે અથવા તો આપણે ઘરના કંઈ અહ ગ્રોસરી માટે કઈ એક્સ્ટ્રા વસ્તુ લેવી હોય તો એ આપણે બહાર જઈએ તો જ આપણને એ વસ્તુ જોવા મળશે, બાકી તો નહીતર ઓનલાઈનમાં તો શું થાય તા તો શું થાય છે એક જ જગ્યાએથી એક વસ્તુ લઈને ફટાફટ પાછા વહી આવીએ, તો એનો કોઈ મતલબ નથી રહેતો બહાર જાય તો આપણને બે ચાર આપણા જાણીતા લોકો મળે એ લોકો સાથે વાત કરીએ તો આપણું માઈન્ડ પણ થોડું ફ્રેશ થાય, અને ઘરમાંથી થોડો બહાર નીક ત્યાં નો આનંદ રે અને તમે ક્યો છો એમ થાક જરાય નથી લાગતો એનો આપણી પસંદની વસ્તુ આવી હોય અને આપણે બાર્ગેનિંગ કરીને લીધી હોય, આ તો માઈન્ડ આપણું એકદમ ફ્રેશ રહે છે અને જરાય આપણને થાક નથી લાગતો.
ઓકે, સારું ચલો અત્યારે હવે મારે બહાર જવાનું છે, તો ફોન મૂકું છું. ફરી મળીશું.
હા, આવજો.